હ કેમ છો.
આા મજામાં તમે કેમ છો.
બસ મજામાં શું ચાલે બસ શાંતિ ને.
હા બસ શાંતિ હો.
હા. અત્યારે જોઓ તો અત્યારે છોકરાઓને ભણાવવાનું એટલું. મુસીબત છે ને
હમ હા એના હા એના માટે જ છે ને આપડે. આપણે ખુદ જ જેટલા શિક્ષિત હોવા જોઈએ તો આપણે. છોકરાઓને સારું આપણેે શિક્ષણ આપી શકીએ.
હા એ પણ જરૂરી જ છે અત્યારે શિક્ષણ તો. અત્યારે બધાને શિક્ષણ અશિક્ષિત હોવું જરૂરી છે અને ખાસ કરીને એક સ્ત્રીને શિક્ષિત હોવું તો જરૂરી જ છે કેમકે એક સ્ત્રી સિક્સ અ સિક્સ હછ હશે ને. તો આખું ઘર શિક્ષિત હશે કેવાતું નથી. કે એક સ્ત્રી થી ને જે બધું ચાલતું હોય છે તો એક સ્ત્રી જો ભણેલી ગણેલી હશે તો એ બાળકોને પણ ભણાવી શક સે અને હા ને ઘર હા
ને ભલે શિક્ષિત સ્ત્રી હોય પણ એ જો નોકરી ના કરી શકતી હોય ને, તો પણ છે ને એ પોતાના છોકરાઓને સારું શિક્ષણ આપવાની એનામાં તાકાત હોય છે. તે એના લીધે છોકરાઓને આત્મવિશ્વાસને એવું પણ વધારી શકે. અલગ અલગ આપડે એનામાં શું... કયા પ્રકારના એનામાં ગુણ છે. છે એ પ્રમાણે આપણે એને અ કરાવી શકીએ છે કે તમે આવી રીતે તમે તું આ કરીશ તો તું આગળ વધ... શ કરીશે તું આગળ વધ...
સાચી વાત છે કે એક જો માલ શિક્ષિતા હશે ન, તો બાળકોનું જીવન... સફળ હશે કે કઈક કાગળ કરી શકશે બાળકો. કે એને આમ વિચારવું નહી પડે કે હું આગળ શું કરું
હમ. હા અને શિક્ષણ થી જે એ સારી નોકરી પણ મેળવી શકશે અને એમાં જે એનું ભવિષ્ય સુધરી શકશે.
હા સાચી વાત છે. અને જો, જે શિક્ષિત હશે, જે પણ વ્યક્તિ શિક્ષિત હશે... તો એ બધી મુસીબતો નો હલ કરી શકશે ગમે ત્યાં જશે તો પાછો નહીં પડે.
હમ સાચી વાત છે.
હા.
હ, ના શિક્સિત બધા શિક્ષિત હોવા જરૂર છે પણ બધા થી વધારે માં શિક્ષિત હોવી જોઈએ તો જ એનું પરિવાર પણ સુંદર અને અ સંસ્કાર વાળું થાય છે, જેનામાં જેની મા.. ં શિક્ષિત હોય એનું એનામાં સમજણ શક્તિ પણ વધારે હોય છે અને ક્યાં એના બધા ગુણો થી માંડીને બધું જ, જે અ સમજી શકે છે... એક માં જ સમજી શકે છે વધારે કારણ કે પપ્પા ને તો ભલે પપ્પા શિક્ષિત હોય પણ, હા... પપ્પા શિક્ષિત હોય છે પણ એ એ... પૂર્ય દિવસ નોકરી માંથી જ નવરા નથી પડતા એટલે એ...
સાચું છે.
એ આ બધું સમજાવી નથી શકતા.
હા કેક. અ કેવાય ને કે જેન્સ એ આખો દિવસ બાર કમાવા જાય. તો એક સ્ત્રી ઘરે હોય એ ભણેલી ગણેલી હોય તો પોતાના બાળકોને ભણાવીશ શકીએ એમાં ધ્યાન દઈ શકીએ...
હમ. અત્યારે શિક્ષણ એ એકલું એકટલું અમ... આમ ભારી, ભારી થઈ ગયું છે શિક... ણ કે મધ મમ્ મમ્મી એ છે ને એ આ,... બધું આવડવું જ જરૂરી છે તો જ એ પોતાના છોકરાને શીખવાડી શકે છે. છોકરાઓ ને શીખવાડી શકે જો છો છોકરી હોય તો છોકરીને આગળ જતા એનું ભવિષ્ય સુધારી શકે છે. કારણ કે અ અત્યારે જો છોકરીઓ પછી ભણશે નહી, તો પછી એને પણ આગળ જતા એજ મુસીબત નો સામનો કરવો પડશે જે પહેલેના ઘૂઘટ માં એ બધામાં રહીને કરી શક્યા..., એજ બધું રેશે જો હ જેમ જેમ એનામાં શિક્ષણ શિક્ષણ વધશે એમ એમ એ છે ને, અ આ બધી પ્રથાઓ ને બધાને છોડાવશે.
હા સાચી વાત છે. હા જેમ કે બાબા સાહેબે કીધું જ છે. કે અ. જો ભણેગ વો અ મતલબ અ એમને એમ કીધું છે કે જે ભણસે તે દહાડશે. કે જેના પાસે કલમ હશે જે કલમ થી લખ રાખી શકશે એ ગમે અહીયાં. અ પોતાનું અસ્તિત્વ બનાવી શકે છે.
હમ્મ અને આ જેમ જેમ બધું શિક્ષણ વધતું જશે એમ એમ અ કોઈ પણ આમ સમાજ હોય કોઈ પણ સમાજ હોય. જે આગળ વધતું જ જશે ને તો આગળ કોઈને પણ કોઈ પણ જાતની મુશ કેલીઓ આવશે નહી. અને છે ને એ સારી રીતે અ પોતાનું ભવિષ્ય સુધારી શકશે જે પૈસા માટે જે આ શિક્ષણ વધારે હશે બ સમજણ વધારે હશે તો એ વધારે પૈસા કમાઈ શકશે.
હા સાચી વાત છે.
નહીતર પછી મજૂરી કામ જ કરવું પડે.
હા હા હા એ વસ્તુ સાચી છે.
ને મજૂરી કામ કરે તો એટલા પૈસા નો મળે અને પાછળનું ભવિષ્ય એ લોકો નું સુધરી નથી શકતું.
હા સાચું છે. કે શિક્ષણ હશે તો ઇન્કમ હશે ઈન્કમ નહી હોય. તો પછી આપડે કઈ નઈ કરી શકીએ
હા પાછળ પછી હા છોકરાઓને પણ પાછળ એજ બધું એટલે મહત્વનું એવું નથી કે ખાલી સ્ત્રીને જ જરૂરી છે. પુરુષો ને પણ જરૂરી છે તો જે વધારે પૈસા કમાઈ શકે. તો એ છોકરા માટે લાવી શકે ત્યારે એની એ સ્ત્રી છે ઘરે બેસી ને પણ એ કરી શકે નહી તો સ્ત્રીને પણ કામ વધારે કરવું પડે તો પછી એને ન નથી એ છોકરામાં ધ્યાન આપી શકતા અત્યારે છોક છોકરાને બંને બંને જોબ કરતા હોય નોકરી કરતા હોય તો નથી એ પછી છોકરાઓમાં એટલું ધ્યાન આપી શકતા
હા હા એ વસ્તુ સાચી છે તમારી કે જો બને કમાવામાં ધ્યાન આપે તો બાળકોનું શું? બાળકો નું આપડે ધ્યાન ના આપી શકીએ એટલું
ને આપવા આપવા માંગતાય હોય આપી શકે પણ એ એટલું ન આપી શકે જેટલું કારણ કે ટાઈમ જ એટલો ન મળે કારણ કે સ્ત્રી ખુદ જ થાકી જાય ઘરના કામ કરે બહાર ના કામ કરે પછી છોકરાને ભણાવવા ક્યારે બેસે
હા હા આ એ વસ્તુ સાચી છે. તો હ અત્યારના સમયમાં શિક્ષિત હોવું તો જરૂરી છે કે કે પેલા ચાલી જ હતું કે ભ ભણે ભણેલા ન હોય તો ચાલી જતું બધે પણ અત્યારે બધું ટેકનોલોજી એટલી આગળ વધી ગઈ છે. કે ભણવું જરૂરી જ છે.
હમ્મ ને આપણેે ખુદ ભણેલા ગણેલા વધારે શિક્ષિત હોય તો આપણે બીજાને પણ મદદ કરી શકીએ કે એ પણ આગળ શિક્ષિત બની શકે ત્યા સ્કૂલ આ આજે બધી શાળાઓમાં અને એ બધામાં અ કેટલી ફી છે. ફીઝ એટલી બધી છે સરકારી સ્કૂલોમાં અ એટલું ભણવા બેસાડતા જ નથી છોકરાઓને સ સરકારી સ્કૂલો જ બંધ થઈ જાય છે અને આ બધી હા જે બધી પ્રાઈવેટ સ્કૂલ છે એ વધારે ચાલે છે તો એની ફી જેટલી બધી છે સિત્તેર હજાર એસી હજાર એના માટે કમાવુંય જરૂરી છે જો સિક શિક્ષણ હ તો જ તમે સારી રીતે ભણાઈ શકશો ને સરકારી સ્કૂલમાં માં પછી બધા છોકરાઓ જે એ ટાઈપ ના બધા આવે છે. કે પછી ગાળો બોલે તો છોકરાને શું શિક્ષણ મળે કારણ કે એ એ ઘર માંથી જવા માટ
હા એ વસ્તુ સાચી છે કે એક જો થી શિક્ષિત હશે તો એના છોકરાની સાડી સારા શાળા એ મોકલશે સારા શાળા એ મોકલશે તો એ શિસ્તમાં રેશે છોકરું બધું શું બોલવું શું રે ખાવું શું કઈ રીતે રેવું
હમ સંસ્કાર પણ મહત્વના જરૂરી છે સિક સિત હોય તો સંસ્કાર એટલા આવે નહ તર અ એવા હા બરાબર સારી સારા એના મા બાપ જ ગાળો બોલતા હોય તો એ છોકરાઓ શું પછી આગળ જેને એવું જ બોલવાના છે. કેના ઘરમાં જેવું ચાલે છે એટલે એને એને તો બધું નવીન લાગ જ નથી એને બધું આવું જ લાગે છે કે આવું જ બધું ચાલ્યા રાખે એટલે એને કઈ ખબર જ નથી સાચા ખોટાની મા બાપ જ નથી શિક્ષણ આપી શકાય કારણ કે એ જ શિક્ષિત નથી
હા સાચું છે.
તો પછી શિક્ષણ એટલું મહત્વનું જરૂરી છે. ને કે આપણે આપણા- છોકરાઓના ભવિષ્ય માટે એના સંસ્કાર માટે- મોટા ને આદર આપવા માટે બધા માટે શિક્ષિત જરૂરી છે.
હા સાચું છે. કે શિક્ષણ ખાલી કિતાબી જ્ઞાન નથી હોતું એ બધી રીતનું હોય છે.
હમ્મ
સંસ્કાર થ સંસ્કાર હોય છે. કે એ પણ એક શિક્ષિત નો ભાગ છે.
હમ ને શિક્ષિત હોય તો તમે દસ માણસોની સામે બોલી શકો? તમારામાં જ્ઞાન હોય તો નહી તો તમારા મૂગા મોઢા ની જેમ બેસી રહેવું પડે- તમારામાં જ્ઞાન હોય તો જ તમે બીજાને તમે શીખવાડી શકો સમજાવી શકો-
હા સાચું છે.
ને સાચું ખોટું બધું ઓળખતાય એ શીખવું પડે છે. એટલે શું સાચું છે? શું ખોટું છે?
હા સાચી વાત છે કે-
જો પરખ જ ન હોય સાચા ખોટા ની તો- પછી આગળ જઈને ખોટું પગલું પણ ભરી શકે છે. ઘરમાં એટલા બધા શિક્ષિત હોય તો એ ખોટું પગલું ભરતા હોય- તો પણ એને સમજાવી શકે કે તું આ કરે છે એ ખોટું છે.
હા સાચું છે. કે જો મા બાપ શિક્ષિત હશે તો એ છોકરું આગળ એમને શું. કરું શું ને એ પણ પૂછી શકશે કે એના માટે શું સારું- શું નહી અને જો મા બાપ- બધી રીતે શિક્ષિત હશે બધી રીતે- એ પૂરું કરતા હશે તો એના છોકરાઓ- બધી રીતે પરફેક્ટ રહેેવાની કોશિશ કરતા હોય છે. કે ના અમારે હા એમને એવી રીતે જ-
ને શિક્ષણ એક એવું વ વસ્તુ છે કે એ જીવનભર ચાલ્યા રાખે. તમે જેટલું શીખો એટલું ઓછું છે. તમે મરો ત્યાં સુધી તમે શીખી શક ઓ છો કે શું સાચું છે ને શું ખોટું છે?
હા સાચી વાત છે. અને અત્ય્યારે જે રીતે યુગ ચાલી રહ્યો છે તે રીતે તો આપણેે- છોકરું જન્મે તરત જ આપણે એને શિક્ષણ માટે એના- બધું વિચાર કરવો પડે છે કે આગળ એને શું કરશું? શ શું નહી? કઈ રીતે એને આગળ વધારવું? જેમ કે, પેલા એવું નહોતું કે પાંચ વર્ષના આપણે પૂરા થાય પછી આપડે- સ્કૂલમાં બેસાડતા. અને અત્યારે તો બધા ત્રણ વર્ષ- ના છોકરાઓને પણ અત્યારે આંગણવાડીમાં મોકલવા પડે છે. કેમ કે આગળ વધતો જાય છે યુગ.
હમ્મ શિક્સ હા સાચી વાત છે જેમ જેમ શિક્ષણ વધતું જાય છે. એમ પેલ્લા પાંચ વર્ષના છોકરાઓને પેલ્લા ધોરણ માં મુક તા હતા અત્યારે અ સાવ આંગણવાડીથી- ચાલુ કરીને બધું જ કરાવવું પડે છે પેલે પાંચ વર્ષનું છોકરું પેહલાંમા આવતું- તું અત્યારે સાત વર્ષનું છોકરું પેલામાં આવે છે. ઘણો આગળ આગળ- બધું બદલાતું જાય છે. એ પ્રમાણે શિક્ષિત હોય તો બધી ખબર પડે- પડે નહીતર કાઈ નો ખબર પડે. શિક્ષિત હોય તો બધા સર કાર સરકાર કેટલાંય લાભ આપે છે. તે એ મેળવી શકે નહીતર કાંય ખબર જ નો પડે તો શું તમે લાભ લઈ શકો?
હા, એ વસ્તુ સાચી છે હા, હા, હા એ વસ્તુ સાચી છે કે આપણે ખબર હોય શિક્ષિત હોય તો આપણેે સરકારી- જે કાઈ આપણે ફાયદાઓ મલતા હોય એ આપણે લઈ શકીએ.
હમ્મ
હા કંઈ નહી, સારું ચાલો તમારી સાથે આ ટોપિક ઉપ પર વાત કરીને મને ખુબ મજા આયવી
હા, મને પણ ચાલો
હા, સારું ચલો, બાય
બાય.